હલો જય શ્રી કૃષ્ણ ભાઈ કેમ છો તમે?
હલો જય શ્રી કૃષ્ણ ભાઈ એકદમ મજામાં ઘરના પણ એકદમ મજામાં છે કેમ છો. તમે શું કરી રીયા છો હાલમાં?
હા ભાઈ અમે પણ મજામાં છે ને અમારા ઘરના બધા સારા જ છે કારણ કે હું તમાર સાથે હમણાં તો મેં ઘરે જ છું ને ત્યાં આગળ હમણાં તો તે બીકોમ હતું મારું તો પૈટયુ છે ને હવે તો એમ કોમ ની તૈયારી કરી રહ્યો છું કારણ કે એમ કોમમાં તો ફોર્મ ભરેલો છે હવે ક્યારે નીકળશે ક્યારે જવાનું થશે કોલેજ એ ખબર નથી. મે તમારા મને ફોન કર્યો તમે આપણા જે આપણા દેશની અને આપણા જે ગુજરાતીઓને વાનગી છે તેમ કે. આપણે તમે જાણો છો કે આપણા ગુજરાતીઓને ઘણું બધું પ્રકારનું નવા નવા નાસ્તા બધું. બધું લાવાનો ખુબ શોખ હોય છે કેમ કે તમે જાણો છો કે આપણા સુરત શહેર છે અમદાવાદ શહેર છે. તેમાં ધણાં બધાં પ્રકારના જેમ કે, હવે વેફાર માંથી બનેલી ઘણી ઘણી નવી નવી બધી વેરાયટી એ લોકો લાવે છે. અને તે ઘણા બધા ગ્રાહકોને ભાવે પણ છે. એટલે આપણે ગુજરાતીઓમાં તમે જાણો છો કે આપણે ગુજરાત ની અંદર સવાર નાસ્તો તો મોસ્ટલી આવે ચોમાસ સીઝન ચાલુ થઈ ગઈ છે એટલે ભજીયા હોય છે. વડા હોય છે કે પછી પૌવાં ને એવું બનાવે છે પર અને બીજું તો જે જલેબી ફાફડા એ ખુબ ફેમસ છે આપણા ગુજરાતીઓમાં કારણ કે આપણા ગુજરાતીઓને આવું બધું ખુબ ભાવે છે અને ગુજરાતીઓ ખુબ ખાવાના ખુબ શોખીન હોય છે. એટલે આપડા ગુજરાતમાં આવી નવી નવી પ્રકારની વાનગીઓ બંધી જ રહે છે. અને આપણા ગુજરાતને જો ફેમસ કરે છે તેમ સુરત શહેરમાં તમે જાણો છો કે ઘણી ઘણી વિવિધ પ્રકારની જેમ કે ઈન્ડિયા થી લોકો ઘણીધી બધી આઈટમ બનાવી રે છે જેમ, ચિકન બધા નોનવેજ વાળા બધા હોય છે તે લોકો મને ખુબ સારું છે કારણ કે જે આપણા જે આપડે જે શહેરમાં રહી છીએ તેમાં તો આમ તો આપડે જે ખાઈ તે જ વેરાયટી હોય છે પરંતુ સુરત શહેરમાં જઈએ. અમદાવાદ શહેરમાં જઈએ ત્યાં આપણે નવી નવી પ્રકારની વેરાયટી જોવા મળે છે. એટલે એ લોકો બધું નવું નવું એક વસ્તુમાંથી બનાવે છે અને ઘણા બધા લોકોને ભાવે પણ છે. અને મેં તો રીલ્સ જોઈ અને ઘણું બધું સોશિયલ મીડિયા પર જોયું અને મને ખુબ ખબર પણ પડી એમ અને, આપડે તો ગામડામાં રહીએ છીએ તો તમે જાણો છો કે આપે ગુજરાતી થાળીએ એમ તો એમ તે પેલો ખીચડી કડી હોય છે કે પછી છાસ હોય છે અને. જે સેવ ટમેટા નું શાક હોય અને બીજું છેઆ આવે રીંગણા બટાકાનું શાક એવું બધું પ્રકારનું આપણે થાળીઓમાં જોવા મળે છે ને આપ જે થાળી છે ગુજરત થાળી તે ઘણા બધા લોકોનો ભાવે પણ છે અને મને પણ ખૂબ ભાવે છે અને અમારા ઘરે તો જયારે રવિવાર હોય છે ત્યારે તમે નાસ્તોમાં પેલા અમારા જ અમે બનાવીએ છે જેમ કે જલેબી ફાફડા કે તમે જાણો છો કે આપડા ગુજરાતમાં ખુબ પ્રખ્યાત છે. અને અમદાવાદ શહેર ના અને જે એવી ઘણી બધી પ્ર ના શહેર છે જેમાં બધી વેરાયટી અને બધી ખૂબ છે જેમ કે સુરત શહેરમાં જે લોચો છે કે પછી ગારી છે એ ખૂબ ફેમસ છે. કારણ કે જેને તે મીઠાઈ છે પછી જેને આ નમકીન વાળે જે વસ્તુ છે કે ઘણી બધી જગ્યાએ એ નવા નવા પ્રકાર ન એ લોકો બનાવે છે અને ખુબ સારી દે બધા લોકોને ભાવે પણ છે અને અમારી ઘરે પણ આમ જે જલેબી ફાફડા હતા એ ઘરે જ બનાવેયા છે કારણ કે જે આપણે ઘરે જેટલું બનાવીએ તેટલું આપડા માટે સારું છે કારણ કે આપણે ઘરનું વધારે ખું જોઈએ કારણ કે બહારમાં તો એ બધું તેલમાં ફેરફાર આવી જાય છે બધું અમુક પ્રકારનું પાણીમાં ફેરફાર આવી જાયના કારણે આપડા શરીર ને છેક અસર પણ વધારે થાય છે એમ. એટલે એનાથી પેલું થવા માટે આપણે જે ગુજરાતી વાનગીઓ છે આપણેે ઘરે જ બનાવીએ તો આપણા માટે ખુબ સારું છે. અને મને તો ગુજરાતી વાનગીઓ તમે જાણો છો કે આપડા જે જે દાળ ભાત જે આપડા જે લગ્ન પ્રસનમાં અને જે આપડા જે બનાવે છે તે ખૂબ પ્રસિદ્ધ છે કારણ કે જે આપડા જે લગ્ન સિઝનમાં ઘણી બધી જગ્યાએ આપણને દાળભાત શાક કે લાગશે એવું બધું જ ખુબ જોવા મળે છે જેમ કે પૂરી ને એવું બધું અને આપડા જે ચોમાસુ છે શિયાળો છે ઉનાળો છે તે પ્રમાણે આપણેે બધું બધું ફળો અને બધું જે શાકભાજી તે બધું ખાવું જોઈએ કારણ કે મેં ગરમીના સિઝનમાં તમે જાણો જ છો કે આપણે કેરીનો રસ અને રસપુરી ખાવું ખૂબ જરૂરી છે અને આપણા ગુજરાતીઓને ખૂબ ભાવે છે અને જે અમદાવાદ શહેર છે સુરત શહેર છે તેમાં તો ત્યાંને ખુબ પેલું મોગી પણ મળે છે પરંતુ આપડા ગામડામાં રહીએ છીએ. એટલે આપને એકદમ નેચરલ અને કુદરતી જેવી એમ કેરી આપને કેરીનો રોસ ખા મળી જાય છે એમ એટલે આપડા બધી જગ્યાએ કેરીનો રસ છે પછી આ ઊંધયુ પુરી છે તે ખૂબ ફેમસ છે કારણ કે તમને ખબર છે કે ઊંધય પુરી તે ઉં તરાણ જ તે તહેવાર આવે છે ત્યારે બધાના ઘરે બને છે અને ઘણા બધા લોકો ખાય પણ છે. અને એવું નથી કે જે ઊંડયું છે તે બધા એમ તહેવાર આવે તેયારે જ ખાય છે પરંતુ ઊંડયું તે બધાને ઘરે બને પણ છે ને અમારા ઘરે પણ જે રવિવાર હોય છે ત્યારે બનાવવામાં આવે છે બપોરે. અને અમને પણ ખુબ ભાવે છે. એટલે આપડા જે બધ ગુજરાતીઓ બધી ડડીશ છે એ ખુબ ફેમસ છે અને બીજું તો એ છે કે જે બીજું ઊડ્યું પૂરી છે અને બીજું ઉંબાળિયું છે ઉંબડીય તમને ખબર હશે કે કેવી રીતે બનાવવામાં આવે છે. કારણ કે તેમાં બધી વિવિધ પ્રકારની વાનગીઓ જેમ કે પાપડી છે કે એને સક્કરિયા છે પછી કોર્ન છે પછી બટાકા છેધી રીંગણ છે અને વિવિધ પ્રકારની બધી વેજી ટેબમાં નાખવામાં આવે છે અને ઘણા બધા લોકોને ભાવે પણ છે. અને આપડે એ આપડે ઘરે પણ બનાવી શકીએ છીએ એવું નથી કે આપડે બારથી જ લાવવું જોઈએ આપડે ઘરે પણ એને આપડે યોગ્ય રીતે બનાવીએ છીએ અને સારી રીતે આપડેથી બની જ છે અને અમારા ઘરે પણ જયારે ઉબળે સિઝન આવે છે ત્યારે તો અમારા ઘરે બનાવે છે. કારણ કે અમારા ઘરે ઉંબાડિયું જે છે તે બધાને ખુબ ભાવે છે. અને આ જે વસ્તુ તમે બજારમાં જો લેવા જઈએ તો પછી આપણને ઘણી બધી પ્રકારની મોઘી અને ખુબ અહ પૈસા હોય તેવ લાગે છે અને આપડે જે કરતા આપડે ઘરે જ એટલું બનાવી દઈએ તો પછી આપણને પણ વધારે કોંટિનનિવા ને ખુબ સારું મળી રહે એમ એટલે આપણે જે બધી ગુજરાતની ડીસો છે અને બીજી બે આપણા ભારત દેશ જેમ કે આપણે હૈદરાબાદમાં જઈએ તો પછી હૈદરાબાદની બિરયાની ખૂબ ફેમસ છે. અને જે હૈદરાબાદમાં બધું વિવિધ પ્રકારનું નોનવેજમાંથી બધું નવું નવું વસ્તુ બનાવે છે. અને અમને પણ જે બિરિયાની છે તે મને પણ ખુબ ગમે અને અમે જ્યાં રહું છું ત્યાં પણ એક જગ્યા એક સ્થળ છે ત્યાં પણ એક બિરિયાની ખુબ સરસ બનાવે છે. અને વીકમાં તો હું એક વાર તો ત્યાં ખાવા જઉં જ છું કારણ કે મને તો બિરયાની પહેલાથી જ બહુ આવે છે. અને હમણાં પણ ખાવં છું એમ એલે આપણા દેશમાં વિવિધ પ્રકારના શહેરોમાં નવી નવી વાનગી ખૂબ નવી નવી બનવામાં આવે છે ને ગુજરાત ગુજરાતીઓને તો આવું બધું ખાવાનું ખુબ ગમે છે બાકી ભાઈ તમને પણ આવું બધું પ્રકારનું ખાવાનું ગમતું હશે જેમ કે આપડ ગુજરાતી દાળ ભાત કે પછી આવું જલેબી ફાફડા કે પછી ભજીયા પુરીને એવું બધું ખાતા હસો ને તમે પણ?
હા એમ તો જોવા જઈએ તો અમારે ત્યાં પણ આ બધી નવી નવી વાનગીઓ બનાવવામાં આવે છે. ખાસ કરીને શું હોય છે કે અમે એમ નોર્મલી દાળ ભાત છે અમારે ઘેરે નોર્મલી રોજના સવારે દાળ ભાત અને શાક-રોટલી તો હોય જ છે ને સાંજે ખાલી અમે શાક-રોટલી જ જમીએ છીએ દાળ-ભાત બનાવવામાં આવતું નથી અમારે ત્યાં અને એમ આખું વર્ષ અમારે આ કન્ટિન્યુઅસલી આજ રૂટીન હોય છે. પરંતુ જ્યારે તહેવાર હોય છે ત્યારે અમારા રૂટીનમાં ફેરફાર આવી જાય છે. કારણ કે તહેવારના દિવસે અમે નવી નવી પ્રકારની વાનગી બનાવીએ છે જેમ કે ખાખરા છે, પછી સમોસા છે, કટલેસ છે, જલેબી છે એમ ઘણી બધી જે નવી નવી વાનગીઓ છે તેઓ અમે બનાવીએ છીએ. અને અમે ઘરે બધાને બનાવતા પણ આવડે જ છે એટલે અમે કોઈ વાર શું હોય છે કે ઘરે કોઈ એમ મહેમાન આવવાનો હોય તો મોસ્ટ ઓફ લી બનાવીએ તો છે. પરંતુ જો અમે જ કોઈ વાર ખાવાના હોય ઘરના જ ખાવાના હોય ઈચ્છા થઈ ગય તો મેં જાતે ઘરે જ બનાવી લઈએ છીએ ક્યાં તો પછી ઓનલાઈન ઓર્ડર કરી દઈએ છીએ. હાલમાં તો વાનગીઓ માટે ઓનલાઈન ઓર્ડર પણ ખુબ જ ચાલી રહ્યા છે. જેમ કે હવે તો આપડે ગામડાઓમાં પહેલા શું હતું કે આ કોઈનું ઘેર ક્યાં છે એ બધું ખબર નહિ હતું એટલે કે જે ડિલવરી બોય હોય છે તેમને ખબર નહી પડી શકતી હતી. પરંતુ હાલમાં જોવા જઈએ તો બધા જ જગ્યાએ એટલું બધું ઇન્ટરનેટ ફાસ્ટ થઈ ગયુ છે કે હોમ ફૂડ એટલે ઘરે આવીને ડિલિવરી બોય આપણને આપી જાય છે. ડિલિવરી જે પણ વસ્તુ મંગાવી હોય તે આપણને મળી રહે છે. એટલે કે ધારો કે આપડે ધારો કે કિંગના વડાપાવ ખાવા હોય રાજા-રાણીના વડાપાવ ખાવા હોય તે પણ આપણા ઘરે બેઠા મળી રહે છે થોડું ઘણું આપડણે ચાર્જ વધુ ચૂકવવો પડે છે. પરંતુ આપણને ઘર બેઠા કશે પણ નીકળ્યા વગર સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે. અને કેટલીક વાર અમારે સાસમાં થયેલો હતો એક વખત કે અમે દિવાળીના તહેવારમાં હતા અને ઉપર બધા ભેગા થઈને અમે ઠંડુ પીને પીવા બેસયા હતા અને ત્યારે અમને ભૂખ લાગી હતી એમતો નાસ્તો કર્યો હતો ત્યારે અમે શું કર્યું કે અમારે ત્યાં ખુબ જ ફેમસ છે જુલુભાઈ તો ત્યાંથી અમે જે ચાઇનીઝ હતું તે મંગાવ્યું હતું. પરંતુ તે કોઈ પણ વ્યક્તિ દિવાળીના સમયમાં બહાર નીકળવા નહી નીકળતા નહીં કારણ કે, અમારે ત્યાં એવું કહેવામાં આવે છે કે કોઈ પણ તહેવારના દિવસે એમ બાર ભટકવું ન જોઈએ ગમે તેમ અનહોની પણ થઈ શકે છે. એટલે અમે નહી નીકળ્યા હતા.
તો એક મિત્રને ખબર હતું કે ઓનલાઈનની હવે તો જુલુભાઈ ને ત્યાંથી પણ આપણે ઓનલાઈન ઓર્ડર કરી શકીએ છીએ. તો મેં ઓનલાઈન ઓર્ડર કર્યું હતું અને એ ઘરે સુધી આપવામાં આવ્યો હ તો. ત્યારે અમાર અહિયાંના બધા લોકો ફેમસ એટલે કે ખુશ થઈને એમને ટીપ પણ આપી હતી. અને એમને પણ કહ્યું હતું કે તમે પણ કોઈ ઠંડુ પાણું પીવા ના હોય તો અમારી સાથે બેસી શકો છો. એમ કરીને અમે સરળતાથી એમની સાથે વાતચીત કરી એવું પણ ખુશ થયા હતા અને અમને એમ દિવન દિલ તે ઓ ખુબજ ફાસ મળ્યું હતુ અને એટલે સારું એવું ભોજન મળ્યું હતું એમ તો અમને ચાઇનીઝ હાલ મે છોડી દીધું છે. કારણ કે ચાઇનીઝ એ શરીર માટે ખુબ જ હાનિકારક હોય છે. પેલા શું હતું કે અમે ચાઇનીઝ ખુબ જ ખાતો હતો અમારો તો નિયમ જ એવો હતો કે કોઈની પણ બર્થ ડે આવે અમારો જે ગ્રુપ છે આઠ દસ જણ તો અમે ચાઇનીઝ ખાતા જ હતા. પરંતુ હવે શું છે કે મેં ચાઇનીઝ ખાઉં છું પરંતુ અમારું શરીર એટલું બધું સ્ટેબલ નથી કારણ કે મેં કસરત નથી કરતો જીમ નથી જતો કે પછી ક્રિકેટમાં ફૂટબોલમાં કેમ સ્પોર્ટ્સમાં એટલો બધો ભાગ પણ નથી લેતો. એટલે શુંય છે મારું જીવન એકદમ બેઠાડું જેવું છે ઘરે બેસી રહ્યો છું એટલે એક્ઝામો વાંચી લય છે. અને આખો દિવસ ફોનમાં જે બીજી એમ આઈ છે તે જ રમતા હોય છે એટલે અમારો શરીર ન હલન ચલન એટલું નથી. એટલે અમને એટલો ફાસ્ટ ફૂડ પહોંચી શકે તેમ નથી. જેને કારણે અમને ઘણી બધી બીમારીઓ પણ થઈ શકે છે. અને ખાસ કરીને વાળ પણ પાકી જાય છે આપડે વાઈટ થવા લાગે છે. એટલે મેં તો ચાઇનીઝ હવે છોડી દીધું છે અને આજે ત્રણ થી સાત મને યાદ છે ચાર પાંચો મહિના થઇ ગયા છે. અને મેં ચાઇનીઝ નથી ખાતું અને બધાને જ કહું છું કે ચાાઈનીઝ એ શરીર માટે ખુબ જ હાનિકારક છે. કારણ કે એ ફાસ્ટ ફૂડમાં ગમે તે એમ ઓઈલ વાપરવામાં આવે છે ખાસ કરીને નવા નવા ટેસ્ટ લાવવા માટે સારો ટેસ્ટ લાવવા માટે એ લોકો વધારે પ્રકારનો મસાલો મારે છે. જેને કારણે આપણને ખુબ જ નુકસાન આપણા શરીરને ખુબ જ નુકસાન થવાની સંભાવના રહેલી હોય છે. જે કારણ સર મેં આ બધી વાનગીઓ અહ બંધ કરી દીધી છે. અને હાલમાં તો શું છે કે જે ઓઈલી ફૂડ છે જેમ વડાપાવ છે ક્ટર છે ડાબેરી છે એ પણ મેં બહાર થી લાવીને ખાતો હતો. મને ખુબ જ ગમતું પણ હતું ખાસ કરીને જ્યારે વરસાદ પડતો હોય ત્યારે જો આ વડાપાઓ કે પછી આપડે ભજીયા બનાવ્યા હોય તો ખુબ જ સરસ લાગતા હતા. પરંતુ હાલમાં તો એ પણ મેં બધું બંધ કરી દીધું છે. કારણ કે એને કારણે આપડા જે શરીર છે તેને ખુબ જ નુકસાન થતું જોવા મળ્યું છે. અને એમને ડોક્ટર પણ કહેસે અને બધ જ કહે છે સ્કૂલ શાળાઓ કોલેજ બધી જગ્યાએ કહેવામાં આવે છે. કે બહારનું ફૂડ હંમેશા આપડે ઓછું કરવું જોઈએ અથવા તો મંથમાં એક બે વાર ખાવું જોઈએ. પરંતુ મેં શું મંથમાં તો મેં તો કેટલી વખત ખાઈ જતો હતો મારે અઠવાડિયામાં ત્રણ થી ચાર દિવસ તોમાં હું બહાર જ ખાતો હતો. ઘરના પણ મને રોટલા હતા કે બાર નહીં ખાવું જોઈએ. પરંતુ એ લોકોની વાતને મેં બહુ ધ્યાન પણ નહી લેતું હતું કારણ કે મને એવું હતું કે અહ એનાથી કઈ થાય નહી એટલું બધું એ તો ખાલી કેવા પૂરતું છે. પણું જયારે મને અસર થઈ જ્યારે મને નવી નવી બીમારીઓ થવા લાગી ત્યારે મને રિયલાઈઝ થયું કે હા આ વાત સાચી છે અને ઘણા સાચું કેતા હતા. તો અહ એટલે આપડે જેમ જોવા જઈએ તેમ બહારનું ખાવાનું જોઈએ. અને બીજું શું છે કે હાલમાં તો અમારે ત્યાં એવી નવી નવી માંનગીઓ આવી છે તે ઓ સરળતા આપણે ખાઈ શકીએ છીએ જેમ કે મકાઈ પણ મળી રહે છે મકાઈ ખાસ ચોમાસામાં હમણાં જે સિઝન ચાલુ છે તો ખાવી જોઈએ કારણ કે આપડા શરીર માટે ફળ ફળાથી ખુબ જ સારી બાબત ગણાય છે અને જે બહારની બીજી બધી વસ્તુઓ છે ઘણી બધી ખાસ કરીને મેગો મેગી છે. મેગી લોકો બોહોત ઘણી બધી ખાતા હોય ખાસ કરીને છોકરી લોકો. મેગી એ લોકોને એટલી ગમતી હોય છે પરંતુ મેગીનો ઉપયોગ આપણો ઓછો કરવો જોઈએ. કારણ કે મેગી એ શરીર માટે ખૂબ જ હાનિકારક છે. અને મેગીને ખાવાથી આપડે જે પાચન શક્તિ છે. એ પણ ખુબ જ નબળી થઈ શકે છે. શું તમે પણ આ મેગી ને એવું બધું બહારની વસ્તુ ખાવો છો તો મેગી વિશે તમને ખબર છે કે નથી ખબર.
હા, ભાઈ મને ખબર છે. એટલે કે જે મેગી છે તે તો અમે ખાવા જ નહીં. કારણ કે મેગી તો મને જય્યારે નાનો હતો. ત્યારે મને ખુબ ભાવતી હતી. પરંતુ મને એટલી બધી અમને નહી ભાવે છે અમે તો કોઈ વાર ખાઈ લઉ છું. પરંતુ હવે તો હ તે નથી ખાતું, કારણ કે તમે જાણો છો કે મેગીમાં જયારે એ લોકો બધું રિસર્ચ કરીને બધું શોધેલુ. ત્યારે તમને ખબર છે, કે કેટલું બધું અંદર શોણ નીકળેલું એવું બધું જોવા મળી રહ્યું છે. એટલે આપડે છે ને જેટલું આપણે ઘરનું વધારે ખાશું તેટલું આપણા માટે સારું છે. બાકીથી કારણ કે આજેથી જ બહારના જમાનામાં ખાવા જશું તો પછી આપણને આવું બધું પ્રકારનું જોવા મળશે અને ઘણું બધું પ્રકારનું ટોપિક થવાની જ છે. એટલે આપડણે જેટલું વધારે ઘરનું ખાાસું તેટલું આપ માટે સારું છે. કારણ કે તમે જે કીધું કે આપણેે બધું ચાઇનીઝ ખાવાથી આપણા બધા વાળ પાકી જાય છે, વાળ ખરી જાય છે. એવું બધું થાય છે એટલે કે આપણે યોગ્ય રીતે પોતાના શરીરને ધ્યાન રાખવું જોઈએ. અને યોગી રીતે આપડે શરીરું ચારો રાખવું જ જોઈએ. સારું ભાઈ મળ્યા પાછા. હ નવેું નવું બધું આવવાનું જ છે આપણે તેના સાથે વાતચીત કરશું દુનિયામાં.
હા, ચાલું ચાલ ભાઈ મળશું ત્યારે વાત કરીશું.
હા ભાઈ સારું મળીએ.